હલો અવાજ આવે છે.
હા વસ્તુ કમ્પ્લીટ આવે છે અત્યારે તો આપડે કેવું છે ખબર છે લેટેસ્ટમાં તો એઆઈ નો જમાનો ચાલે છે.
હા હા એ ન જમાના ચાલે છે ખુબ જ
જો એમાં એઆ તો તમે ખાસા બધા કોર્સમાં આવી શકો બેચલર ઓફ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એમએસસી આઈટી છે બીએસસી આઈટી છે એમસીએ છે બીસીએ છે ડિપ્લોમા છે. બરોબર પછી એમ ખાસ એ બધી લેંગ્વેજ પણ શીખી શકો જેમ કે સી સી પ્લસ પ્લસ જાવા પઇથન ડેટા સાયન્સ એઆઈ એમ એલ મશીન લર્નિંગ પણ તમે શીખી શકો છો એમાં સૌથી વધારે સ્કોપ તો એ આઈ આર્ટિફિશયલ ઇન્ટેલજન્સ નો છે બરાબર કોઈ પણ લેંગ્વેજ શીખવા માટે તમારે એના પેલા પે કોમ્યુનિકેશન સ્કીલ શીખવી બહુ જ જરૂરી છે. છે.
હા કોમ્યુનિકેશન સ્કીલ હા એના વગર તો આપણે સામે વાળી વ્યક્તિ થી વાત જ ના અને અત્યારે જમાનો છે ઇંગ્લશમાં ઇંગ્લી તમારે કદાચ કોઈ ઇન્ટરવ્યુ આપવા જો ગમે તેવું કામ હોય. તો ઇંગ્લિશ માં જ વાત વાત કરવાની થાય. તેના માટે કમ્યુનિકેશન સ્કીલની તો જરૂર પડે છે. હા હા તમે અત્યારે આઈટી કરી રહ્યા છો ને. હા મેં અત્યારે બાર કોમર્સ પતાયું છે અને હવે હું વિચારું છું કે મારે કઈ ડિગ કોર્સ લેવો પડે એમ મને એટલી બધી માહિતી નથી. નથી એટલે તમારી પાસે આઈટી વિશેની જે પણ કોઈ માહિતી હોય કે આઈટી પછી શું કરી શકીએ ને તમે આમાં કંઈક સોફ્ટવેર એન્જિન ડેવલપમેન્ટ એવું કંઈક આવે છે.
હા આવે છે જુઓ તમને હું સમજાવું શાંતિ સમજ
હા-હા.
સીએ બનવું હોય તો તમારે બીકોમ બીકોમ કે સીએ નો કોર્સ કરી દેવાનો બરોબર પછી તમારે એઆઈ. માં આગળ જવું હોય જીવન માટે સેપલો ગેમ ડેવલપર છે સોફ્ટવેર ડેવલપ પણ છે. એ એ તમારે બનવું તો તમારે હેને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડીએસસી આઈટી એમએસસી આઈટી એમસીએ બીસીએ તો અમે એવા કોર્સ કરો કોર્સ કરો પાંચ વર્ષ ના ત્રણ વર્ષ ના આવ તો તમારો તો તમે આગળ સોફ્ટવેર ડેવલપમેન્ટ બની શકો બરોબરને. પછી એમાં કેવું છે જો મેસ આવે છે સી આવે છે. પાાયથન આવે છે.
હા એ પણ લેંગ્વેજો આવે છે ને જાવા
પછી એમાં કેવું છે. છેલ્લા સેમમાં તમે ઇન્ટર્નશીપ કરવાની આવે છે પ્રોજેક્ટ બનાવાનો આવે છે જેમ કે પ્રોજેક્ટ માટે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન ફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ પછી તમે સ્પોર્ટલી બનાવી શકો હેલ્થલી બનાવી શકો.
હમ્મ હમ્મ બરાબર.
કોડિંગ શીખીને મોટા મોટી એપ્લિકેશન બનાવી શકો પછી એને સેલ કરી શકો.
કોડિંગ હા હા અરે કોડિંગ કરવાથી ફાયદા તો ઘણા બધા થતા હોય એમ. કઈ વેબસાઇટ બનાવ હોય તો પણ
તમે ઓનલાઈન જોબ કરી શકો ઓફલાઈન કરી શકો વર્ક ફ્રોમ હોમ પણ કરી શકો
હા હા બરાબર.
જોબ કરી શકો એક વાર આ તમે ફ્રી બેય તો શકશો નહીં.
બરાબર હા એમાં સ્કોબ સારો છે એમ હા બરાબર.
પછી કેવું બજેટ ઉપર જાય. બ મ બોલો બોલો બીજું છે. સમરસમાં આગસકો તમાર વિચાર છે.
મને બસ આઈટી વિશે જ વિચાર હતો એટલે મેં તમને જ કીધું કે તમારી સાથે વાત કરી લોને જેટલી પણ તમારી પાસે માહિતી કે હોય
હ ના આઆઈટીની સારામાં સારી કોલેજો તો કેવું છે એલડી છે નિરમા છે
હા હા હા હા એજન્જીઓ પણ છે હા આચેનજીવું જે નજીક પડે છે
ખેરવા છે ખેરવામાં એક નંબર પ્લેસમેન્ટ આવે. એવું મને સાંભળવામાં આવ્યું છે. આ ઘરથી
આજે મહેસાણા બાજુ છે એજ ને
તે પણ પ્રાાઈવેટ
હા પ્રાઈવેટથી બન થોડી ફી થોડી આમ પેલી છે ઉઊનીની ફી થોડી મોઘ મોઘી છે
બરાબર હા હા.
હોય એ પ્રમાણે જવાય આપડણે. બરોબર બ તમારા સ્કીલ ઉપર જાય ગમે તે વસ્તુ કરો સ્કીલ ઇમ્પોર્ટન્ટ છે ડિગ્રી ઇમ્પોર્ટન્ટ મીડિયમ સ્કીલ ઇમપોર્ટન્ટ છે.
હા એ તો હા અત્યારે જમાના જ પણ મળે છે કારણ કે ડિગ્રીઓ તો બધા પાસે છે પણ સ્કીલ કોઈની પાસે નથી.
જેમ કહી દ આપડ ગગ આપણે ગૂગલનોો સીઓ કોણ છે ખબર છે તમને
અ મને કઈ ગય નામ યાદ હતું પણ અત્યારે યાદ નથી આવતું.
સુંદર પિચાઈ
હા, સુંદર પીછાઈ.
બરોબર, ઈ ઈ સાર ભાઈ વર્ડ. છે એક્સેલ છે, પાવર પોઈન્ટ છે.
હા.
સારી સારી એપ્લિકેશન સોફ્ટવેર, તમે એમાં કોલ્ડિંગ કરી શકો, પીડીએફ એડિટ કરી શકો. ટેક્સ લખી શકો. પછી તમે વી. રિયઝ રસકોર માં ઓડિંગ કરી શકો જાવા છે.
હમ, હમ.
જાવાની શોધ કોને કરી? તમને ખબર છે કે નહી ખબર?
ના, એ નથી ખબર મને.
ગોસલી ને કલીલી, આ વાત યાદ રાખજો. અને સિંહની શોધ. કલે ડેનિસ ર. શી ખરી હતી.
હા, હા, ડણીસ રુચિ.
બરોબર ને.
હા.
સી પ્લસ બસ ને જવાબે. કોમન લેંગવેજ છે.
સી પ્લસ પ્લસ અને જવા એમ.
હા, સો સિન્ટેક્સમાં ફેરફાર થાય છે.
હા, હા, બરાબર. હમ, હાલ તમે કેટલા વર્ષ? સ આઈટી ના કરી ચુક્યા છે.
હાલ અમે એક વર્ષ કહી ચુક્યા છુ, બે વર્ષ બાકી છે અમારે. પછી અમારે અમદાવાદ માસ્ટર કરવાનો વિચાર છે.
અમદાવાદ એવું.
એમાં યુનિવર્સિટીમાં
હા, તે યુનિવર્સિટી સારી છે એમ.
ત્યાં એમાં એમાં કેવું છે નેવ ઉપર. એટલે નવ ઉપર એસડીપી એ જુએ.
બરાબર, નવ. ઉપર.
ના, નવ ઉપર તો તમારે મહેનત થોડી કરવી પડે. નિ, નિરમા તો. આખા ગુજરાતની નંબર વન પ્રાઈવેટ યુનિવર્સિટી છે.
બરાબર.
બરોલો બને. અ તેમનું પ્લેસમેન્ટ એટલે, હમણાં એક ભાઈબંધ છે મારો.
હા
ઈ લાગ્યોને એને વર્ષે તીસ લાખનું પેકેજ છે.
તીસ લાખનું?
દેવા ડેવલોપર છે.
બરાબર જાવા ડેવલોપર અને તો તો એને પેકેજ તો સારું મળ્યું છે.
પ્લેસમેન્ટ એટલે માઇક્રોસોફ્ટ જે કંપની એમઝોન, ફ્લિપકાર્ટ
હા હા
ગૂગલ જેવી કંપની ઈયા આવે છે.
તેવું એમ એટલે એ ઇન્ટરવ્યૂ લે ને તેના પછી હાયર કરે એવી રીતે એમ?
હમ પછી તમારે ઘરે જોઈન લેટર આવે
બરાબર તો એ યુનિવર્સિટી સારી છે અમદાવાદવાળી
હવે સારી જ છે અમ અમદાવાદની એક એ આ સારી જ છે ભઈ ગવર્મેન્ટમાં તમારે જાવું હોય ને તો એલડી સારી છે. તમે નામ તો સા સાંભળ્યું હશે એલડીનું
હા હા સાંભળ્યું છે. મેં નામ સાંભળેલું છે હમણાં
બુલુરામાં સે
એવું એમ
આ ગવર્મેન્ટ એમ એમાં તો પચાસ લાખનું પેકેજ આયું હમણાં મારા ભાઈબંધને
પચાસો ઓહો હો તો તો ફેસબુકની કંપની હા જે માર્ ક ઝુકરબગ
હા બસ બસ એજ એજ મેટા એઆઈ વાળું છે ન હમના નવું આયું ન
હા હા મેટા એઆઈ
એ રયુ
બરાબર તો તો મને આઈટીમાં સ્કોપ સાર રો લાગે છે.
હા સારો જ છે ન પછી તમારા સ્કીલ ઉપર જાય સાહેબ
હા એ તો બરાબર છે. ઈ તો મહેનત તો કરવી જ પડે એના સિવાય તો કઈ થાય જ નહી આગળ
હમ
હા હા અને તમે અત્યારે કઈ કઈ લેંગ્વેજો ભણી ચુક્યા છો?
ભણી ચુક્યા છી સી પ્લસ પ્લસ ભણી ચુક્યા છીએ. જો પછી કોલેજ તમને શીખવાડે પણ તમારે જાતે તમારે સેલ્ફ સ્ટડી તો કર કરવી જ પડે. લેંગ્વેજ હોય મેથેમેટિક્સ જેવા સબ્જેક્ટ હોય, એકાઉન્ટ હોય,
બરાબર હા કોલેજમાં તો જે ફૂલડિલ માં આપણને ના ભણાવે ઈ તો સ્કૂલ જેવું ના ભણાઈ શકે એવું જ એમ ને હા હા.
તમારે સેલ્ફ સ્ટડી કરવી જો સેલ્ફ સ્ટડી માટે તમે યુટ્યુબ છે. ચાર્ટ જીપીટી છે ગૂગલ જીએમની છે.
હાહા, હા અત્યારે તો ઘણા બધાં એઆઈ પણ આયા છે. જેનો યુઝ કરીને આપણે કોઈ પણ માહિતી જોઈ હોય તોસા સિમ્પલ રીતે લઈ શકીએ. કોઈ કોડ વ વગેરે ના ખબર પડતી હોય તો એમાં એરર શોધ્યો હોય તો પણ થઈને આપણે એ પૂછીને કરી શકીએ બધું.
હમ, એઆઈ તો એઆઈ છે પંચાણું ટકા કામ એઆઈથી થઈ જાય છે.
હા, હવે આપણને ખાલી એઆઈનો યુઝ કરતાં આવડવું જોઈએ બાકી તો બધું હોયને એકદમ સિમ્પલ જ છે.
યુઝની તમને પ્રોમ્પ લખતાં આવડવું જોઈએ પ્રોમ યુઝ પ્રોમપ લખતા આવડવું જોઈએ.
એવું એમ.
હા, પ્રોમ તમે સારામાં સારું લખોને યુઝમાં તો કેવું તમે ઈગ્લિંશ ગુજરાતી લેંગ્વેજ વાપરે લોકોન પ્રોમ તમને ઇમેજ સારા બનાય આલે પીડીએફ સારી બનાય આલે અક્ષર નાનાં હોય તો મોટા કરિયાલે જાદા કરિયાલે બોલ્ડ કરી આપે.
હા હા.
વિડીયો બનાવી આપે હવે લેટેસ્ટ આવ્યું છેને વિડીયો.
એવું હ લગભગ પાંચ છ સેકન્ડ નાં વિડીયો બનાવે છે મે તેવું સાંભળ્યુંતું. અને એની ક્વોલિટી પણ સારી હોય.
હમણાં પેલું ટ્રેન્ડિંગમાં ન હતું ચાલું ગીભલી એઆઈ અટ.
હા હા ગીભલી હા હા મેં સાંભ
પછી હા બસ એજ ગીભલી એઆઈ. એઆઈ માંથી એઆઈની શોધ અમેરિકામાં થઈ હતી અમેરિકા નામ સાંભળ્યું અમેરિકા દેશનું?
હા હા, એતો સાંભળ્યું આ ફસ્ટ ટાઈમ લગભગજ ચાર્ટ જીભીટી લોન્ચ થયુંતું.
હા બસ બસ, આ બે હજાર પચ્ચીસમાં થયુંતું લગભગ બે હજાર ચોવીસ પચ્ચીસમાં.
હા લગભગ ચોવીસમાં લોન્ચ થયુતું અને અત્યારે તમે જોશો તો એના થીપણ પાવરફુલ એઆઈ આવી ગયા છે માર્કેટમાં.
હા, બરો પા બઉ બઘાં આવી ગયાં પા. વિડીયો માટે એઆઈ આઈ જયાં ઇમેજ માટે ડિઝાઇનિંગ માટે પણ હવેતો એઆઈ આઈ છે.
હા હા, ઈલોન મસ્કનું એક ગ્રોક નામનું કઈક એઆઈ એ પણ મસ્ત સારું છે મેંને યુઝ કરેલું છે તે આપણનેને ચેટ જીબીટી કરતાં એકદમ અલગ જવાબ આપે અને એ જવાબ રહે ને તમનેને એવું લાગે કે હા આ જવાબ પ્રોપર હોય ચેટ જીિટી કરી કારણ કે ચેટ જિટી ર એ તમને શોર્ટમાં સમજાવી દે અને જે ગ ગ્રોપસ છે ને એ તમને ફૂલ ડિટેલમાં તમને આન્સર આપશે એટલે તમારે કદાચ એ આન્સર કોઈ એક્ઝામમાં લખવો હોય હા તો પ્રિપેશન તય તૈયારી વગેરે કરવુંય તો તમને કામ લાગી શકે છે
સોફ્ટવેર માં કામ આવે
તમને કોઈ દવામાં ખબર ના પડે તમે એને દવાનો ફોટો પાડીને મોકલો ને તો તમને એ કહી દે કે આ શેરની માટે દવાવા છે
હા હા સમજો અત્યારે નહીતર પેલા તો આપણે એને કોઈ દવા જોઈતી હોય તો ડોક્ટર ને બતાવી પડતી ત કતો કેને આરની દવા છે અને અ્યારે ખાલી તમારો ફોટો પાડી અને એને કહેવાનું છે કે આ દવા સારી છે તો તમને બધી ડિટેલમાં આપી દેશે
કોઈ કોઈ તમને પેપર માં આ ના મળતા હોય ને તો તમને એ તમને પાંચિનિટમાં તમ સોલ્વ કરીને આપી મેસ હોય કોઈ પણ હોય એકાઉન્ટ હોય સી હોય સી પ્લાસ પ્લાસ હોય
હા હા હા અત્યારે તો એ તો ઘણું બધું બધું ફાસ્ટ થઈ ગયું છે જે પ્રમાણે જમાનો ચાલી રહ્યો છે તે પ્રમાણે ઘણું બધું ફાસ્ટ થઈ ગયું છે તે તે આવાથી પણ ઘણા બધા તો ફાયદા થયા છે આપણને હ
બરાબર એમ તો એમાં તમને ઓવાર વધુ બોલો બોલો
બીજું વર્ષ ચાલુ છે ને
હા હાલ બીજું વરષ ચાલુ છે પાઈથન ઓપી જેવા લેંગ્વેજ આવશે મેથેમેટિક્સ થ્રી આવશે મેસ વન ને મેસ ટુ તો આવી સેમ વન ને સેમ ટુ માં
તમને મોટા મોટા પ્રોજેક્ટ બનાવો ને ત્યારે તમે મેથેમેટિક સબ્જેક્ટ કામ આવે
હા એ તો મેં સાંભળેલું છે મેથેમેટિક પણ અત્યારે એટલું જેટલું અઘરું આવે છે હા હા બાયનરીડ